કેમ છો?
એકદમ મજામાં તમે કેમ છો?
હા મને પણ સારું છે એવું કેમ અ. કેમ આટલું મોડું થયું તું તો વેલી નીકળવાની હતી ને ઘરેથી
અરે પૂછે જ નહી યાર આજે તો હે ને ટ્રાફિક કે તો મારો મગજ આંખો ખરાબ કરી નાખ્યું જે રસ્તે પોહોંચતા વીસ મિનિટ થાય છે. ત્યાં તો આજે પૂરો એક કલાક બગાડ્યો. મને તો એટલો કંટળો આવે છે ને આ ટ્રાફિક નું કરવું કરવું શું હવે
હા અત્યારે તો ટ્રાફિક ની સમસ્યા એટલી વધી ગઈ છે ને કે વાત જ ના પૂછો. સિટી માં તો આપડે ગમે ત્યારે જઈએ ને તો બસ ચક્કા જામ જ હોય. તો આજે ક્યાંક અકસ્માત થયો હતો કે શું.
અરે ના રે ના કોઈ અક્ષમા તો નતો પણ બસ રસ્તા પર વાહનો જેટલા બધા. વધી ગયા છે ને કે દરે એક ઘર દીઠ બે ત્રણ ત્રણ ચાર ગાડીઓ થઈ જ ગઈ છે અને ઉપર થી ને તો આ ચોમાસાની સિઝન એટલે રસ્તા પર પાણી ભરાય છે એટલે ટ્રાફિક વધારે જામ થાય. થઈ જાય ને તું જો તો જ્યાં જો અહિયાં રસ્તા પર ભોવા પડી ગયા હોય. ને ટ્રાફિક પણ એટલું થાય ને રસ્તો પણ કઈ સારો નથી ખબર નઈ સરકાર શું કરે છે.
સાચી વાત છે તારી અને લોકોમાં પણ ટ્રાફિક સેન્સ પણ ક્યાં છે. રેડ સિગ્નલ હોય ને તોય લોકો વાહન આગળ પાછળ ઘૂસી દે છે. અને હું પણ છે ને રોજ ઓફિસે જાતી હોય. ત્યારે હું જોઉં છું કે અમે સિંગલ બંધ હોય ને તો અમે બધા અમુક બધા મોસ્ટ ઓફ બધા ઉભાજ હોય છે. પણ અમુક લોકો એવા હોય ને કે શું ખબર બંધ હોય તોય પોતાને તો જાવું જોઈએ એને કેમ જા કેટલું મોડું થતું હોય એ ના સમજાય રૂલ્સ તો આજ લોકો કોઈ અમુક તો પાડતા જ નથી કે ભાઈ બંધ હોય તો આપડે જવાય નહી તો શું કામ એવું કરવું જ જોઈ તો રોડ સાઈડ માંથી વાહનો લાવે અને પછી એને લીધે હે ને આખો રસ્તો પણ બ્લોક થઈ જાય પછી આમ અલગ થી રોંગ સાઈડ થી ગાડી કાઢે.
હા, એ વાત તો તારી એકદમ સાચી જ છે ને, તું તો જો પાર્કિંગ ઝોનમાં પણ હવે તો બધા એવું જ કરે હે, કોઈ નિયમનું પાલન નથી કરતું. ગમે ન્યા ગાડી હે ને પાર્ક કરી દે હે અને ગમે યા હેને એક્ટિવા ને બાઈક ને બધું પાર્ક કરી દેને, પાર્ક કરી કરીન ક્યાં જતા રે કઈ ખબર હોતી જ નથી. અને એ પણ કોઈ લાઈનમાં પાર્ક નથી કરતું, બસ આડે ધડ ગમે ત્યાં પાક કરી કરી દે હે, જેના લીધે હે અ અ ચાલવાનો રસ્તો પણ નાનો પડી જાય, મને તો ક્યારેક એમ થાય છે કે આ સમસ્યાનો કોઈ અંત આવશે કે નઈ? કે આ આજીવન આપડે આજ સમસ્યામાં આપડો ટાઈમ વેસ્ટ કરવાનો.
જો એમાં તો એવું હોય કે જો સરકારના નિયમો આપડે ઈ સરકાર છે ને એનો નિયમો કડક કરે ને તો જ આપડે હે ને પોતે પણ આપડે થોડું ઘણું સમજદારી રાખીએ એમાં માણસોને પણ સમજવું જોઈએ કે ભઈ જો રૂલ્સ છે તો ઈ રૂલ્સ સેને માનવા જોઈએ. જેમ કે નજીક જવું હોય તો ચાલીને કે સાયકલ પર જવાય અને બને ત્યાં સુધી હે ને પ્ર પબ્લિક બસ કે મેટ્રોનો જ ઉપ પયોગ કરવો જોઈએ, ને આપડે તો શું હોય કે હાલો થોડુક અ શાકમાર્કેટ જાવું હે તોય આપડે ગાડી લઈન જાઈ હાવ નજીકમાં હોય તો ઈ આપડે એવી રીતે જાઈએ છીએ, અમુક-અમુક સાવ નજીક હોય તો આપડે ચાલીને જાવુ ઉ જોઈએ, અમુક થોડું દૂર દૂર છે તો આપડે સાયકલ લઈન જાવું. પછી આ રીતે હે ને બસનો આપડે બસનો ઉપયોગ કરાય, પછી મેટ્રોનો ઉપયોગ કરાય તો પણ આપડે આ પાર્કિંગની સમસ્યા હે ને થોડીક અ ઓછી પડે એમ.
હા, એ વાત તો તારી સાચી જ છે. અને તું જો તો કાર કુલીગ એક જ ગાડીમાં ચાર લોકો સાથે જવું પણ સારો ઓપ્શન છે, જો બધા નિયમો પાડેને, શાંતિ રાખે તો આટલો બધો ટ્રાફિક ન થાય. કાન ફાડી નાખે એવા તો હોન સાંભળી તો મારું તો માથું દુખવા મડે. તું જો ને યાર, હજી તો આપડે માન ઉભા હોય, તા તો પાછળથી હોનું પર હોન ચાલુ થઈ જાય, પણ એ લોકો એ જોતા નથી કે આપડે તો આગળ ટ્રાફિક હોય એટલે આપડી ગાડી બંધ કરી ઊભા હોય. જ જ્યા જગ્યા મળે ત્યાંથીન આપડે તો આપડી ગાડી કાઢવાની જ કોશિશ કરતા હોય.
સાચી વાત છે, તારી. આ સમસ્યા હે ને હવે માત્ર આપડે કોઈ વિસ્તાર પૂરતી જ નથી રહી બરોબર, કેમ કે આપડે આખું શહેરની ઝપેટમાં જ છે. તને શું લાગે હે? આટલો બધો ટ્રાફિક અચાનક વધવાનું મુખ્ય કારણ કાંઈ છે કે શું?
અરે, તું જોતો આ બધાથીન તો હું એટલી કંટાળી ગઈ હુ ને કે મારું તો માથું એટલુ દુ ખે હે ને કે વાત જ ના કર. મને તો એમ થાય હે કે હું હેને આદુવાળી ચા બનાવી ન સાથે જ લે તી જવ, જ્યાં ટ્રાફિક હોયને ન્યા ઉભી રઈન ચા પીવા મંડુ. મારું તો માથું એવું દુખે જેના કારણે હું ઓફિસમાં કાંઈ કામ પણ કરી શકતી નથી.
હા, તો એ વાત તો તારી બિલકુલ સાચી છે. અને એ પણ છે કે જો વસ્તી અને વાહનોની સંખ્યા જે સ્પીડે વધી રહી છે ને અત્યારે તો તું જોઉ ન તો આમ ઘરે છ વ્યક્તિ હોયન તો છ ની પણ સાત વ્હીકલ કે ગમે ઈ તુ જોન કાળ ઈ બધું થઈને સાત હોય અરે શું છે પણ જેટલી વ્યક્તિ હોય એટલું જ બધું ટુ વ્હીલર કે તો ટુ વ્હી કલ ટુ વ્હીલરય એટલી હોય, કારય એટલી હોય ઈ બધું એટલું જ આપડે વાપરવાનું પસંદ કરીએ છીએ. એટલે આપ. જોઈએ કે દરેક મધ્ય વર્ગનું ફેમિલી હોય ને ઈ લોકો પાસે. પણ પ્રશ્નલ હોય જ છે અત્યારે તો. તો આ જો બધું છે ને આપડે બસની ને મેટ. ની સુવિધા ઉપર અમુક અમુક ભાર મૂકીએ તો વધુ સારું એમ તો. ટ્રાફિકમાં પણ એનો ઘટાડો થઈ શકે છે.
જો. હું તો કઉ ને તો આ ટ્રાફિક ઉકેલવા માટે તો હે ને ખાસ કરીને તો. અ એમ જ બને કે જો એક તો જાહેર પરિવ વહન રોકવું જોઈએ જેમ કે બસ મેટ. મેટ્રોમાં મેટ્રો નો હેને વધુ ઉપયોગ કરવો જોઈ. અને ખાસ કરીને તો ટ્રાફિક ના નિયમ નું પાલન કરવું જોઈએ હાલ તો કોઈ ટ્રાફિક ના નિયમ નું પાલન જ નથી. કરતું. અને રસ્તાઓ નું યોગ્ય આયોજન અને વિતરણ સરકારને કરું. હોય કે એક જ રોડ હોય કે જેના ઉપર મેઈન ટ્રાફિક થતું હોય તો આજે. આજુ બાજુ માંથી ને બીજો પણ રસ્તો નીકળે એ રીતના એ સુવિધા કરી નાખે. અને તને તો ખબર જ હશે ને કે રસ્તા પર લાંબુ ટ્રાફિક જામ. ના કારણે આપણો સમય બગડે છે. અને એના કારણે હવા અને અવાજ નું પણ પ્રદુષણ થાય છે. અને ઈંધણનો પણ વધુ ખર્ચ થાય છે. અને ખાસ કરીને તો તું જોવેસે ને હાલ તો કેટલા બધા અકસ્માત વધી રહ્યા હૈ.
હા એ બિલકુલ તારી વાત સાચી છે અને એમાં ટ્રાફિક વધવાનું કારણ એક આ પણ છે. કે ઉપરથી હે ને રસ્તાઓનું આપડે જોઈ તો હજી જાતા હોય તો આમ ખોદકામ ચાલુ હોય. ખોદકામ ચાલુ હોય જેમ કે ગેસ લાઈનને ક્યારેક તો ગ. ગટર લાઈન ને તો ક્યારેક તો કેબલ નાખવા વાળા રસ્તાઓ ખોદી નાખવામાં જ આવે. તો આ ચોમાસાના ખાડા અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. એટલે ગાડીઓની સ્પીડ પણ એમ જ ધીમી પડી જાય. અને તું જો ને તો કિલો લાંબે કિલોમીટર આમ. સુધી ઈ ચક્કા જામ થઇ જાય ટ્રાફિક. એટલે આ રીતે પણ હે ને વહીવટો ખામી. પણ નીવડે છે એટલે ગ સરકાર ને પણ હેને થોડું ધ્યાન રાખવું પડે. કે અત્યારે આપડે ચોમાસું છે તો અમુક કામ હે ને એને રોકી દેવું. પડે નકર આમાં અકસ્માત થાવાના પણ ચાન્સીસ છે ને બહુ વધી જાય છે. આ જો ચોમાસું હોય એટલે આમ ઈ લોકો ખોદકામ કરે તો ઈ. ધૂળ છે એકદમ ચીકાસ વાળી જ હોય. તો હું કાલ પણ છે ને આયા બજારમાં ગઈતી ઈ ખુદકામ ચાલુ હત. ન ભાઈ બાઈક લઈને નીકળ્યા એક્ટીવા હોય તો હાલો હજી સ્લીપ તરત ખાઈ જાય. આ તો ઈ બસ ઈ બિચારા ભાઈ ની અ. બાઈક પણ સ્લિપ ખાઈ ગઈ હતી અને ઢળી પડ્યા. તે એક જણા એ માન માન ઉભા કર્યા ને. સુરક્ષિત જગ્યા એ મૂક્યા એટલે આવો બધો આપણો હાલ છે.
હા યાર તું તો જો આપડે આ ટ્રાફક ટ્રાફિક ની સમસ્યા ઉપર તો કોઈ સરકાર. વિચારી જ નહી રહી હોય. પણ ટ્રાફિક ના તું જો તો નિયમ કેટલા સરકારે બહાર પાડીને મેકી દીધા છે. એમાં તો એમને કઈ એવું થતું જ નથી કે પબ્લિક હેરાન થાય છે. શું કરવું જોઈએ પણ ખાલી ખોટા નિયમો બહાર પાડ્યા હે કે ટ્રાફિક સિગ્નલ નું. પાલન કરવું જોઈને વાહન ચલાવતી વખતે. માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ રાખવું જોઈ. બે ચકરી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જો કારમાં આગળ. પાછળ બેઠા મુસાફરીને સીટ બેલ્ટ બાંધવા જોઈને. દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવું એ કાયદેસર ગુનો હેન મોબાઈલ ફોન ઉપર વાત કરતા વાહન ના ચલાવવું જો પછી વાહનમાં તમામ જરૂરી દસ્ સ્તાવેજ રાખવા જો ઝેબ્રા કોશન પણ, રાહદારી નો રસ્તો આપવો જોઈએ, ખોટી જગ્યાએ પાર્કિંગ નો કરવું જોઈ, ઓવ લિંગ અને જોખમી રીતે ઓર સ્ટ્રેટ ના કરવું જોઈ, આવા બધા તો ખાલી ખોટા ટ્રાફિક ના નિયમો રાખી દીધા પણ આ નિયમ, પાલન કરતા કરતા સૌથી મોટી સમસ્યા તો એ છે. કે ટ્રાફિક જામ જ એટલું થાય તો સરકાર ને આને સંપૂર્ણ રીતની, વ્યવસ્થા ને એક નવો કાયદો અમલમાં મેકવો જોઈ એના કારણે હને આવી ટ્રાફિકની સ સમસ્યા ના થાય.
હા તે એ સાચી વાત કીધી જો હેને આપડે પોતે આપડે પણ હેને થોડુંક સુધરવું પડે. તો જે હે ને ગમે તે એટલો ફ્લાય ઓવર હોય કે આ જેમ, કે બ્રિજ બને બનશે. તો હેને ટ્રાફિક ઓછો નહી થાય સમજદારી, જો આપડે રાખી ને અને સાચો રસ્તો છે યાર, જો એ પણ ટ્રાફિક તો આપડી હે ને આ વાત ઉપર તો આપડે હે ને, પીએચડી કર નાખી મને તેવું લાગે ટ્રાફિક ઉપર, આજે તો આ ટોપિક પર વાત કરીને બહુ મજા આવી હે ને તને.
હા યાર પણ શું કરે રોડ ની સમસ્યા જ એવી હૈ ને કે, કોઈ પણ જગ્યા એ જવું હોય પાંચ મિનિટ ની બ બે કલાક થઈ જાયને, આપડે ટાઈમ સર ક્યાં પોહોચી જ, સકતા નથી જેના કારણે આપડી પણ સામે વાળા વ્યક્તિ પ્રત્યે ઇમેજ, ખરેબ થાય કે કે આ લોકોને તો ટાઈમ નું કઈ નક્કી જ નથી હોતું ગમે ત્યારે આવી જાય છે. મને તો ઈ જ નથી ગમતું મને તો ટાઈમ સર જ બધે પોહચવું ગમે છે, તને તો ખબર જ છે ને,
હલો, હ,
તો તને તો ખબર જ છે ને મારે તો આ બધું મને નહી ગમતું.
હા મને તારી ખબર જ છે. અને આપડે છે ને હવે એક ચોક્કસ નિયમ બનાવી લઈએ આપણેે હે ને રોજ, જ હે ને, અ ઘરે પણ કહી દે કે તમારે નજીકમાં જવું હોય ને તો ચાલીને જવું ને થોડુંક, દૂર જવું હોયને તો સાયકલ લઈ ને, એ પ્રમાણે હે ને જો આપડણે આપણા ઘરથી જ આપણે શરૂઆત કરશું તો આપણું જોઈન, પણ હેને બીજા સોસાયટી ના લોકો પણ ચાલુ કરશે તારું શું કેવું.
હા મારું એજ કેવાનું હે તું કેશ એજ રીતના હું પણ કરીશ. સારું હાલ તો મારે હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે હું નીકળું. હું અત્યારે નીકળીશ ત્યારે માન એક કલાકે પોહોંચીશ પાંચ મિનિટ નો રસ્તો હય પણ આ ટ્રાફિક ના કારણે, કલાક થઇ જશે.
હા ચાલ ચોક્કસ બાય આવજો.
હા બાય.